હલો જય શ્રી કૃષ્ણ હલો
હ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છો
મજામાં છું
તમે ક્યાં કરો છો
પ ના હ બેહા પડવાનું હ જાઉં છું નાહવાનું
ઠીક છે તમારે કામ થઈ ગયું
હમ
કામ થઇ ગયો કે
હા કમ થઈ ગયો હ ખાવાનું મ રોટલા ભણાવ શાક ભણ છે
હમ કેકું શાક બણયું છે
અને આલુ ન શાક બનાવે છે
ઠીક છે
પાણી વાળું વણાયું છે કે ફ્રાય કરીને મણાયું છે
અડનું પાણી વાણું બનાવે છે ફ્રાય કર નથી ખાવી છે
પક્ષ ઓર
હ ત હું ઠીક પા છ
ઠીક છે તમારા લગ્ન થઈ ગયા છે કે
અહિયાંયામાં લગ્ન થઈ ગયા છે અને સુરા થાય
કે તમારા સસુરાાલ ફતેહનગર અ થનેને
હ કતે નજાર છે
ઠીક છે
હમ
ઓર
હા તો હું પણ મજામાં છું
સુબોલો
મજામાં છું તમે શું છો
મ્મી મજામાં છું સુયરું છું
એટલે અમે તો રોટલા બનાવ છું
ઠીક છે
ઠીક છે
હમ
ઓર કઈ કરો છો તમે
કઈ નહી કરું છું સોરી છું
હ
પ છે
અચ્છા
ખાવાનું બણવું રોટલી બનાવી શક બનાવ્યું ખાદન બરતન વરતન ધો ઝાડુ પોછો કર્યો ઘર કો સારું કામ કર્યો કપડા લ દરોયાન નાઈ તોોઈ કર અભ સું છું
શીઠ
હમ
અમાં રોટલી બનાવું છું
ઠીક છે તમારે બાળક છે કે
ના અમાર નથી જ અમાર લગ્ન એક વર્ષ થાય હોય
ઠક છે આજ કં યાદ કરુ શું
હ મેં વઠીશું તમારે ફોન કરીશું બાકી તો મને વગત કોલમાં ક છે
હમ
બાકી તો મને વગત કોની મળે છે તો અહીંયા મેં જોયું કે આજ મેં ફોન કરી
ઠીક છે ઠીક છે ઠીક છે
ઠીક છે
સબ સારું છે
સાચછ છે
હમ હલોો
હલેસર
હલો
હ હલો હલો
હલો
હા બો છ
તમારે આ વાત થઈ રહી છે
થઈ છે થઈ રહી છે આ થઈ રહી છે
તમે ગુજરાતી આવે છે કે હલોલો તમે ગુજરાતી આવે છે કે પૂરી આવે છે મને બી એ શેખણું બું ખ શેખણું છેને
હ
મને નવી નવી ભાષા શીખવું ખૂબ ગમે છે ને મને બી શીખા છો
ઠીક છે
ઠક છે હાલો.
હા મનીષા
તમે મને ગુજરાતી ભાષા શીખાવાનું મદદ કરશો
ઠીક છે. એટલે એમ હું રોટલું બનાવું છું.
હાલો.
હાલો.
શું બોલો છો?
અંયા હું રોટલો બનાવ છુ.
ઠીક છે.
હાલો. અને
તમારે સાસુમાં ક્યાં છે
અહીંયા સાસુ માં તો આટલા ખેતને ગયા
ખેતને જોવા ગયા છે
હમ
ખેતમાં શુભ હોોય છે
ખેતમાં તો મખી હોય છે.
ઓર.
હો તો કઈ નક્કી હોય છે. એમને શાક સબજી બોય છે, એવ અર્થ
ઠીક છે, ઠીક છે, તમે ખેતમાં જાઓ છો ક ની જાઓ છો
કયાન કયાન જાઉં છું
ઠીક છે. તમારે ગાય ભેશા છે કે નય છે?
છે ને અટલે બે તો છતી નથી મોટી છે.
ઠીક છે. તમે મારે કોલ કર્યો છે ને હાલો.
બોલો સા
તમે મારે કોલ કર્યો છે ને તો મને સારું લાગ્યું છે. હાલો. તમે મારે કોલ કર્યો છે ને તો મને સારું લાગ્યું છે.
અહીંયા મને બી સારું લાગ્યું છે.
ઠીક છે. તો આપણ દોહી દોસ્ત બની શકાય હેને
હ ઠીક છે. તમે શું કરો છો?
ઠીક છે.
હમ ઠીક છે.
તે બનાલો
હમ. તમારે બણી ગઈ કે
તમે મે એક કામ કરલો છો
તમાર હોય ગબ કે
મારે ચોટલી બનાની હૈ ચોટલી બનાઈ લોઉ
અચ્છા.
નાઈ ધોઈ કરી છે ને ચોટલી બનાની છે, ચોટલી બનાય લું
ઠીક છે.
તમે બી
બનાઈ લો છું. રોટલી બનાવ છું બે રોટી ઓર બનાવાની છે.
હાલો.
બે રોટીઓર બનાવની છે.
ઠીક છે.
ઠીક છે. હાલો હલો હાલો.
હમ.
ઓર તમારે અહીંયા અંયા નથી છે.
બાદ મે આવંસું
ક્યા ના આવશો
ઠીક છે, બાત મે વાત કરું છું. તમે બી કામ કરી લો છો
હમ.
ઠીક છે, બાઈ
રુકસી રુકશી વાય એક મિનટ રુખસી હા ઠીક છે.
હમ.
દપુશું
હમ.